હેલો.
હાલો.
કેમ છો?
હઅ, મજામાં. તમે કેમ છો? તમારા પરિવાર કેવા છો?
હઅ મજા, તમારા પરિવાર મજામાં છે, અમે તો દિવાળીન તહેવાર આવી રહ્યો છ તી તૈયારી કરતા હશોને તમારા પરિવાર
હઅ, દિવાળીન તહેવારમાં ખુબ સાફ-સફાઈ - અને આ ખરીદી શોપિંગને એવી ચાલી રહી છે. હઅ, આપડા જીવનમાં તહેવાર ના મહત્વ ખુબ જ જરૂરી છે.
હા, એ તો છે જ કે જે તમે કીધું કે માર હવે હમણા તો દિવાળી આવી રહી છે અનેમ એના પહેલા જ અમારે તો ઘરમાં સાફ સ તૈયારી થઈ જાય છે ને દીવાળી શોપિંગ કે અન્ય પ્રકારની ઘરમાં જે આપડે નવ વસ્તુ લાવાના હોય એના પ્રમાણે કાર લાવાની કઈક બાઈક લાવાના હોય શુભ પ્રસંગ આપડે દિવાળીમાં લાવીએ છે. અને ખુબ મજા કરીએ. દિવાળીમાં તો કઈ અલગ જ મજા આવે છે અને મમ્મી-પપ્પા પણ ખુબ મજા કરે છે, અને પરિવાર સાથે વધારે ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે. તમે શું તમાર દિવાળીમાં મજા કરતા હશોન, તમાર પરિવાર ગામડામાં કેવું ચા
હા, અમારે પરિવારમાં પણ એવું જ ચાલે કે કઈ પણ વસ્તુ ખરીદવા હોય તો દિવાળી સિઝનમાં બઉ ઓફર આવે છે જેમ કે કોઈ પણ ગ્રોસરી સામાન કે તેના પર ગિફ્ટ મલતા હોય છે એટલે આપણને ખુબ જ સારું લાગે છે. કોઈ પણ ઇલેક્ટ્રિક કે કાર ખરીદો ત્યારે વધુ ડિસ્કાઉન્ટ મલે છે. અને ગિફ્ટ પણ સારા એવા મળે છે તેથી તહેવાર આપડા જીવનમાં ખુબ જ સરસ અને સારા છે અમારા પરિવાર પણ ખૂબ એન્જોય કરે છે અને આજુબાજુના લો કો પણ એવું જ કરે છે તેઓ પણ એન્જોય સારી રીતના કરી શકે છે, પણ તે ખુબ જ જરૂરી છે.
હા, એકદમ સાચી વાત છે, કારણ કે આજના આધુનિક યુગમાં ત એટલે દિવાળીએનું મહત્વ ખુબ વધી ગયું છે. અને દિવાળીમાં ખૂબ જરૂરી છે કારણ કે આજના આધુનિક યુગમાં તો આપડે જાણીએ છીએ કે મારા ગામડાના લોકો પણ ખુબ વધારે એન્જોય કરે છે કારણ કે ગામમાં દિવાળીન તહેવાર આવે તો એના ખબર પડી જાય છે કે દિવાળી આવી રહી છે. તે ઉલ્લાસળે કામ કરે છે ને ખુબ મન મજા માણે છે એમ. અને દિવાળીમાં તો હું ફટકડા બઉ ફોડું છું, અને મારા સગા-સબંધીઓ કે પછી મારા ફ્રેન્ડ સાથે સર્કલ સાથે પણ જાઉ છું, દિવાળીમાં એવા એક અ એટલે ધીર ઉપર એટલે કે ગામમાં કે પછી શહેરોમાંથી તો મળયાં છે કરીએ છીએ, અને દિવાળીમાં તમે જાણો છો કે દિવાળીમાં મીઠાઈઓ પણ ખાવાની ખુબ મળે છે. અને જેમ કે કાજુ કતરી છે અનેક પ્રકારની અરે કાજુ કતરી તો બઉ ફેમસ છે ગુજરાતીઓ માટે અને ખાય છે બધાને મારા પરિવરમાં જે પણ સગા-સંબંધીઓ આવે છે તહેવારોમાં કે આપડા ઘરમાં જે દિવાળીમાં એવુ એના અગ-ગ-ગાઉના દિવસે જ કે નવ વર્ષનું હોય છે દિવાળી દિવસ. ત્યારે આપડા ઘરના બધા એટલે કે આપડા ઘરે બધા સગા-સબંધીઓ આવે છે અને સાલમુબારક કરવા આવે છે એમ. અત્યાર તમારા ઘરે કેવા તમારા બટ તમારે સગા સમય ઘેરે આવતા હશે ને એમ.
હા બધા સગા સંબંધીઓ આવે જ છે અને હું અમે પણ એના ઘેરે જયા છે મીઠાઈ લને. અને એ લોકો પણ મીઠાઈ લઈને આવે તે ખુબ જ સારું લાગે કેમ કે આપણે આખો વર્ષમાં મળતા ન હોય છે તેથી એક દિવસ એવો હોય. કે, ર બધા જ મળતા ર શાંતિ થી બેહે ખાય ફરવા જાય. અને ખુબ જ હા મજા આવે છે કેમ આજના આધુનિક મારો અ બહુ ઝડપથી જમાનો ચાલી રહ છે કે ટાઈમ પણ કોઈને ના મળ મળે એટલે તહેવાર હોવા ખુબ જ જરૂરી છે. અને તહેવારમાં અ બધા ફટાકડાને અમે ફોડાા હોય છે, સારા સારા જેથી ખુબ જ મજા આવે છે, અને તે ખબ સારું હોય છે.
હા એકમ સાચી વાત છે પણ દિવાળીમાં આપે જો ફટાકડા ફોડીયએ. તે ઇકો ફ્રેન્ડલી ફટકડા હોવા જોઈએ એમ જેના કારટો પણ થાય એમ. અને એજ કરીને કે તમારા ઘરે પણ એવા જ ફટાકડા ફડે છે અને ખુબ સારી રીતે ફો છે, એમ તમારા ઘરછ કેવાય તમા બઉ આવાર ફટાકડા ના ફડતા હશે ને ઈકો ફ્રેન્ડલી ફડે કે પી આવા પ્રદુષણ કરે તેવા ફટાક ફડે છે?
નહી અમારે ઘ તો બધા ઇકો પ્લે ફ્રેન્ડલી ફટાકડા ખોલે છે પર્યાવરણ દૂષિત ન થાય વધારે અવાજ ન આવે. અને આ હવામાં જાય તેવા જ સારા લાગે કેમકે. આપણને દેખાવો સારો છે અવાજ ન વધારે જોઈએ.
હા એટ કારણ કે આપડણે એટલે કે દિવાળીમાં એ કોઈ આવું નુકસાન થાય તો જોઈ. એ સારી રીતે બધા હોવી જોઈએ એમ. હા દિવાળી પછી તમે જાણો છો કે દિવાળી પછી હોળી એટલે કે ઉત્તરાય નો તહેવાર આવે છેમ. એ શ મારા ઘ તો ઉતયણ તહેવાર આવે તો પહેલા જ ખબર પડી જ ઉતયણમાં ગામડાના લોકો. અગાઉથી પાંચ છ દિવસ પહેલા પટ ચગાવવા લાગી જાય છે ખુબ મજા કરે છે. અને જેમ કે પોપા અવાજ પણ ખુબ બધી આવે છે અને ખબર પડી જ જાય છે કે ઉત્તરાયણ આવી રહી છે, ઉત્તરાયણમાં પણ
ખૂબ મજા કરું છ પતંગ ચગાવવાનો શોખ છે પતંગ તો હું અગાઉ ના પાંછો દિવસ પહેલા જ લઈ્ ફિરકી પણ સારી લઈ આવું છું. દોરી પણ એ નેચરલ હોય છે જે એટ છે અને અરા ઘરના લોકો પણ ખુબ માને છે ઉત્તરાયણમાં તમે કઈ રીતે ઉત્તરાયણમાં?
હું પણ એવી રના ટ્રાય મનાવ છું કે કે ઉતરાય એ ખુબ જ સારો તહેવાર છે તેમાં આપણે આપડે ચક્રી મંજાવીએ છીએ અને આપણે તે પત હા તેથી ખુબ જ સારું છે તેવા ખુબ જ સારો છે, તેમાં એમાં અન્ય અન્ય પણ આપડે તહેવાર અને તેમાં ખુબ સારું છે.
હા એ તો એજ છે પણ ઉત્તરાય એમાં તમે જાણોો કે ઉત્તરાયમાં ઘણા બધા એટલે કે ગમે તે દોરી ન સમમે થાય છે તે વાપરવું ન જોઈએ સરકારે પણ પ્રતિભંધ મુૂક્ય છે પરંતુ અમુક લોકો એ માનતા જ નથી કે એનો ઉપયોગ ન કરવો જોઈએ પણ તે ઉપયોગ કરે છે. જેના કારણે અમારા ગામમાં પણ એવી દુર્ઘટના બની હતી કે ડોરનો ઉપયોગ કર્યો અને જેના કારણે એક નાની નાની બાળકોનું મૃત્યુ પણ થયેલુ હતુ. ત્યારથી અમારા ગામમાં પ્રતિબંધ છે, પરંતુ શહેરમાં પણ આપણે જોવા મળે છે, પણ આવું ન કરવું જોઈએ પણ એ લોકો એ ખૂબ નુકસાનકારક છે અને બીજા માટે પણ નુકસાનકારક છે એ માનવું ખુબ જરૂરી છે. હ શું કરી શકીએ આજ આધુનિક પેઢીને શું સમજાવીએ થય આવું કોઈ દુર્ઘટના બની હતી કે પછી તમારા ગામના લોકો ખુબ જાગૃત છે.
હા અમારા ગામમાં એક વાર જ એવી ઘટના બની હતી કે તેનું ગળું કપાતા કપાતા બચી ગયેું હતુ. અને તેઓને હોસ્પિટલમાં લઈ ગયા અને પછી પાછ દિવસ પછી રજા આપી એટલે અમે હવે ખુબ જ સાવધાની રાખીએ છીએ. રસ્તા પરને એવા પતંગ ના ચગ્યા એક એવી શહેરમાં સારી એવી જગા. અ અમે જોૂનીએ કે ત્યાં બધા જાયને પતંગ ચગાવી શકીએ છે, કે કોઈ પેલું લઈ શકે અને તે ખુબ જ સાર કહેવાય છે.
હા એ તો છે જ કારણ કે આવી જોડ ઉપયોગ તો બીજુ એ તો બરાબર શું કરી શકીએ. હવે, બીજા તહેવારો તો આપણે એ માની ઉત્તરાયણ પછી તો તમે જાણો છો, કે હોળી ત આવે છે. હોળીમાં તો બહું મજા આવે છે કારણ હોળીના એટલે હોળીમાં બધા ગામના લોકો હોય છે. એ હોળીનું દહન કરે છે અને બધા ખુબ આનંદ ઉલ્લાસથી કરે છે. અને પછી હોળીનું દહન કરવામાં આવે છે. અને બીજે દિવસે તમે જાણો છો કે ધૂળેટી હોય છે, ધૂળેટીમા બધા રંગો લગાવે છે, બીજાને અને ખુબ સારી રીતે મજા કરે છે, પાર્ટી કરે છે. એક પરિવાર બીજા પરિવાર સાથે વાતચીત કરે છે. રંગો લગાવે છે, બીજાને અને એ પરિવારો કે એક અમુક નિશ્ચિત સમય નક્કી કરે ત્યારે એ ઉજાવે છે, એમ અને ધૂળેટી ધીમા તમે, જાણો છો કે ગામડાના લોકો ખુબ એન્જોય કરે છે. ના ધૂળેટી તો તમે જાનો છો, પણ સારી રીતે મનાવામાં આવે છે. જેમ કે સારંગપુર, સારંગપુરમાં પણ ત્યાં ખૂબ ધૂળેટી એન્જોય કરે છે, અને ઘણા એવા સંખ્યામાં ત્યાં દર્શકો જાય છે અને ત્યાં એન્જોય કરે છે. તમે શુ
હા, મે તો બધા ખૂબ જ સરસ રીતના એન્જોય કરે છે, કેમ કે હોળીનો તહેવાર એટલે બધાને જ ગમતો હોય. રાતના હોળી હલગાવીએ પછી બીજા દિવસે અમે બધા થઈને ધૂળેટી રમીએ અને એકબીજાને કલર લાગા વીએ ગામના લોકો, પરિવારજનોને અને કોઈ પણ વ્યક્તિને કલાર લગાવે છે તેથી ખૂબ જ સારું લાગે છે. ઓ આપણને કલર ના તહેવાર ખુબ જ ગમે છે. અને અન્ય તહેવાર પણ ખુબ જ સારા હોય છે, જેમ કે આ પછી દિવાળી, દિવાળીના તહેવારમાં પણ આપણે ખૂબ એન્જોય કરતા રહીએ છે, એટલે આપણા તહેવાર એમ તો ચાલુ જ રહે છે.
હા, આપડા તહેવારો ખુબ પરંપરાગત હોય ને એકદમ ધાર્મિક તહેવાર હોય છે. અને ધળેટીમાં તો એ છે બધા મળીને રમેને કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય એ ખુબ જરૂરી છે. કારણ કે ધૂળેટીમાં પણ તો બધા લોકો ખુબ છે બધા મળીને લોકો એટલે જેવી એ ઝેરી જેવી એ ટ્યુબ આપણે ગમે તેવી વ્યક્તિને લગાવીએ એટલે કે જોઈ કે ટ્યુબ ઉપયોગ કરે પછી બીજા લગાવ્યા પછી ઘણા દિવસ સુધી નીકળતો નથી. જેને કારણે લોકો આપણે અંધકાર જેવ આવી જાય છે, એ બધું સારું ન થાય. આથી કરીને એવી દવા એટલે કે કલરો નો ઉપયોગ ન કરવા જોઈએ એ તમે જાણો જ છો ને? તમારા ગામડામાં બધા નેચ્લર કલર નો ઉપયોગ કરતા હોય ને?
હા, અમારા ગામમાં નેચરલ કલરનો જ ઉપયોગ થાય.
હા, હા એજ સારું આપડે હવે તહેવારો વિશે આગળ પણ વાત કરીશું ને આપડે સાથે એક તહેવાર મનાવશું.
હમ હા હા પાકું.